હેલો હા.
શું કરો છો?
હા કઈ નથી આજ જોતી હતી કે અ કઈ કઈ માનસ હાર્ડ હોયને એટલા દુખી થાય છે. કે બઉુ બધા દુઃખી થાય છે.
સારી વાત છે જીવન હાર ચીત માટે તો હોય છે, ને જીવનમાં સફળતા અને ની સફળતા બંને આવે છે, જેવી રીતે દિવસ પછી રા તા આવે ને અને રાત પછી દિવસ આવે છે એવી રીતે જીવનમાં જીત અને હાર બંને આવે છે. પણ સાચું મનનું છે, એ નથી જે ક્યારે હારતો નથી. સાચું મનુષ્ય એ જે હાર પછી ફરતીથી ઉભરો થ ઉભરો ઉભરી થઈ જાય છે.
સાચી હારમાંથી તો શીખવું પડે છે, કે જીવન એક મુસાફરી છે, આ મુસા મુસાફરીમાં ક્યારેક જીત મળે તો ક્યારેક હાર મળે છે, પણ હાર એ જી વન નો અંત નથી. હા તો નવી શરૂઆત નો સંદેશ આપે છે. જે વ્યક્તિ હાર થી ડરે છે ની તો આગળ વધી શકતો નથી. પણ જે હાર ને શિક્ષક માને છે, ની એક દિવસ જરૂર સફળ બને છે. તમારો શું?
સાચું મારા પણ વિચાર એવોય છે, સાચી વાત ઘણા લોકો હાર્મલ તા ને જે નિરાશ થઈ જાય છે. તે આ વિચાર છે, કે કેવું હોય કશું થઈ શકતું નથી પણ ઇતિહાસ સાચી છે, કે દુનિયામાં મોટા ભાગના મહાન વ્યક્તિ સફળતા પહેલા અનેક નિસફળતા મળી હતી, તેઓ હારતાના અંત નથી પણ નવી શરૂઆત માની તો જીવનમાં સફળતા અસફળતા આવી છે, પણ શું એ કેમું મનુષ્યો હોય ને મનુષ્યો એનો હાર નથી માનવાનો હોય
સાચી કયો આપણે તો નાનપણથી ચાલવાનું શીખીએે છે. કે ત્યારે ઘણી વાર પડી જઈએ છે. તો એ તમે આપણે ઉઠવાનું છોડી દઈએ. તો ક્યારે પણ ચાલતા શીખીએ છે કે નહી એવીજ રીતે જીવનમાં પણ નિ સફળતા આપણે ઉઠીને ફરી પ્રયાસ કરવાની પ્રેરણા આપે છે. અને હાર તો આપણે રીન મહત્વપૂર્ણતોને શીખ પાડે છે કે પેલા તો આપની ભૂલ શું હતી બીજું કે વધારે મહેનત કેવી રીતે કરવાની? અને ત્રીજું છે. કે સફળતા માટે ધીરજ કેટલું જરૂરી છે. એટલે જ હાર ક્યારે પણ વ્યર્થ જતી નથી
સારી વાત સારી બઉ સરસ વાત કહી તમને હોય તો હોય છે. હાર આપણે અ જણાવે છે કે આપની ભૂલ ક્યાં કઈ થઈ ગઈ છે જે વ્યક્તિ પોતાની ભૂલમાંથી શીખે છે ને તે જ વ્યક્તિ આપણે આગે વધી જાય શકે છે જે વ્યક્તિ હાર તો હાથી ડર જાય છે તે ક્યારે સફળતા સુધી પહોંચતો નથી.
આપણે જોઈએ છીએ કે કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં ઓછા ગુણ લાવે તો તે વધારે અભ્યાસ કરીને બીજી વાર સારા ગુણ અ મેળવી શકે છે ને કોઈ ખેલાડી સ્પર્ધામાં હારી જાય તો વધારે પ્રેક્ટિસ કરીને આગામી સ્પર્ધા વિજેતા બની શકે છે. આ બધું હાર માંથી શીખવાની શક્તિ નું ઉદાહરણ છે. આપને મેં તો જો જોય તો ઘણી વાર લોકો ને બીજાની સફળતા માં જોય છે. અ પણ તેમની પાછ વાળી મહેનત અને સફળતા અમને જોતા નથી પ્રત્યેક મહાન વ્યક્તિ સફળતાની પાછળ અને નાની મોટી હાર છુપેલી છુપેલી હોય છે.
આ તો હોય છે ને કે હા સાચી વાત કરી
અને હા તો પછી રડવું છે સહજ છે પણ હાર પછી ભા થઈને ફરી પ્રયત્ન કરવો જ સાચી બહાદુરી છે જીવન મે કોઈ પણ વ્યક્તિ હંમેશા જીત નથી. ફરજ ફક્ત એટલો એટલો છે કે સફલ વ્યક્તિ હારને પ્રેરણા બનાવે છે. જયારે અસફળ વ્યક્તિ હાર ને બાર નું બનાવે છે.
સાચી વાત
મેં તો એટલું જ કહું કે મેં તો એટલું જ કહું કે હાર તો તમારી પચાન નથી હાર તો તમારી પેચા પરીક્ષા છે જે વ્યક્તિ આ પરીક્ષામાં ધીરજ મહેનત અને આ આત્મવિશ્વાસ રાખે છે ને તો જીવનમાં સાચી સફળતા મેળવે છે
સાચી વાત અને કાવત છે ને કે હારી સફળતાની પેલી સીડી છે આ વાક્ય જીવનમાં મોટી સચ્ચાઈ બતાવે છે જે આપણ આરતી શીખી જાય તોઈ ચાર એક દિવસ આપની સબસે મોટી અ જીતનો કારણ બને છે. અને આરતી આપે નિરાશ થઈ જાવ ને તો પછી અ આગે જીતવાના કોઈ અવસર નથી મળતા
સાચું કયું સાચું કયું જીવનમાં તો કોઈ પણ વ્યક્તિ હંમેશા જીતતો નથી પણ પ્રત્યેક વ્યક્તિ ના જીવનમાં જીત અને હાર બને હાર આવે છે પણ વ્યક્તિ જીવનમાં મહાન એ વ્યક્તિ બને એ વ્યક્તિ બને છે જે હાર ને અંત નહી પણ એક નવા અક્ષર તરીકે જોઈ છે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
ઘણી વાર તો આપને વિચારીએે છી એ કે હાર ખરાબ છે પણ જો જીવનમાં ક્યારે હાર આપને મળે નહી તો આપને આપની ભૂલ ક્યારે સમજી શકીએ છે
સાચછી વા અનેને
આ તો હાર તો આપને નમતા શીખવાડે છે ધીરજ શીખવાડે છે વધારે મહેનત પ્રેરણા આપે છે અને જીવન ને વધારે મજબૂત બનાવે છે
સાચી વાત અને અ આપણા દેશમાં અનેક મહાન વ્યક્તિ જીવનમાં ઘણી વારની સફળતા જોઈ પણ એને હિંમત હારી નથી અ તેની મહેનત ધીરેજ અને આત્મવિશ્વાસ એને સફળતા સુધી પહોંચાયો આથી આપણે મન પ્રેરણા લેવી કે કેવી રીતે હાર હોય ને તો આપણે નિરાશ હોવું નથી
સારી વાત કઈ સારી વાત કઈ આપણે જોવું નહી અને સોનારે જ્યારે અગ્નિમાં તપાવવામાં આવે છે નહી ત્યારે તે વધારે ચમકે છે એવીજ રીતે મ મનુષ્ય પણ સંઘર્ષ અને નિસફળતાથી પછાત થાય ને વધારે પરિપક્વ બને છે એટલે હાર ને ક્યારે પણ સાફ સમજવી નહી પણ ભગવાન ની એક શિક્ષા સમજવી જોઈએ
સાચી વાત હાર માટે ત્યારેય બીજાનો દોષ આપણ કરતા પોતાની ભૂલ સુધારી જરૂરી છે જે વ્યક્તિ પોતાની કમજોરી તાકાત ના બદલે છે ને જે જીવનમાં મહાન વ્યક્તિ બને છે
સાચી વાત કહ્યું આપણે વિદ્યાર્થી જીવનમાં તો ક્યારેક પરીક્ષામાં ઓછા ગુણ આવે સ્પર્ધામાં હાર મળે અથવા ઈચ્છા પૂરી ન થાય એવા સમય નિરાશ થઈ જવા કરતા પોતાની ભૂલ શોધવી અને વધારે મહેહનત કરવી જરૂરી છે આપણે કારણ કે આજ આજની હાર આપતી કળકો વિીજે બની શકે છે
સાચી વાત કયો તો હોયશ ને
જીવનમાં તો એક વાત તો હંમેશા યાદ રાખવી કે જીત તો ખુશી આપી છે આપે છે પર નાર અનુભવ આપે છે. અને, અનુભવ જ મનુષ્યને સફળ બનાવે છે.
બઉ સરસ હો તો હોય છે ને, અને હા, તમને રોકવા માટે નથી આવતી, પણ તમને વધારે મજબૂત બનાવવા માટે આવે છે, જે હાર માટે શીખી છે, શીખી ગયો છે.
સાચી વાત કઈ, કોઈ પણ માન વ્યક્તિ એક દિવસમાં માન બન્યો નથી. સતત પ્રયત્ન, અને અનેક નિસફળતાઓને, અને મજબૂત આત્મવિશ્વાસ ને તેમને સફલતા બધી સુધી પહો-પહોંચાયા એટલે જ તો, જો આજે હાર મલી હોય, તો ક્યારે. પણ, હિંમત હારવી નહી. અને હાર, આપણે બીજાને દોષ આપવું નહી. પણ, પોતાની અંદર જો જોવાનું શીખવાનું છે કે. ત્યારે આપણે આપની કમજોરી સ્વીકારીને સુધારી. સુધારી રી છીએ ત્યારે જ સાચી પ્રગતિ થાય છે. એક વામાં તો એક સુંદર વિચાર સાથે મારી વાણી કઉ કે અ પડવું જ નિસફલતા નથી. આ આપને પડ્યા પશી ઉઠવાની હિંમત ન રાખવી. સાચી જ નિસફળતા છે. હાથી જો ડ આ થી ડરો નહી, હાર માંથી શીખો. અને સફળતા તરફ આગળ વધો. આવો આપણે બધા પ્રતિજ્ઞા કરીએ કે, જીવનમાં આવતી પત્યેક હારને એક નવા પાઠ તરીકે સ્વીકાર કર્યું અને આત્મવિશ્વાસ ક્યારે. પણ ગુમાવીશું નહી ને, મેનત અને ધીરજ સાથે આપણા. સપના પૂરા કરી છ.
સાચી વાત કહી, બઉ સરસ વાત કહી.
સારું!